હેલો
હલો
હા આવાજ જાય છે, કે
હા જાય આવે છે.
હા કેમશડ
સારુ છે, સ
હા હું પણ મજામાં તો આજે આપડે વાત કરીશુ ટેકનોલોજી વગર દુનિયા વધુ સુંદર હતુ, પહેલે આધુનિક યુગને ટેકનોલોજી નો યુગ કહેવાય છે. આજે મોબાઈલ કમ્પ્યુટર ઇન્ટરનેટ કૃત્રિમ અ બું અને અનેક આધુનિક સાધનો આપણા જીવનને અભિન-અભિન્ન બનાવી ગયા છે. ટેકનોલોજી નો આમ માનવ જીવનને સરળ, ઝડપી અને સુવિધા સભર બનાવી બનાવ્યો છે. પરંતુ જ્યારે આપણા ભૂતકાળ તરફ જઈએ છીએ અને ત્યારે એવું લાગે છે કે ટેકનોલોજી વગર દુનિયા ઘણી રીતે વધુ સુંદર હતી. અ શાંતિ પૂર્ણ અને આનંદમય હતી. તે સમયમાં લોકોનું જીવનમાં સર સરળ હતું. પરંતુ તેમાં સંતોષ પ્રેમ અને માનવતા ભરપૂર હતી. ટેકનોલો જી વગર સમયમાં લોકો એકબીજા સા વધુ જોડાયેલા હતા. પરિવારના સૌથી સભ્યો સં સાંજે એક સાથે બેસતા વાતો કરતા. અને પોતાના સુખ- દુખ વેચતા હતા. આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા ના કારણે લોકો એક કે જ્યાં ઘરમાં રહીને પણ એકબીજા સાથે દૂરી દૂર થઈ ગયા છે. પહેલા સંબંધોમાં આત્મા આ આત્મ આત્મમાન્યતા અને વિશ્વાસ વધાર વધારે જોવા મળ તો હતો. લોકો પડોશીઓની મદદ કરતા હંમેશા તૈયાર રહેતા હતા. સમાજમાં એકતા અને ભાઈચારા જોવા મળતા હતા. તે સમયમાં બાળકોનું બાળપણ પણ ખુબ જ સુંદર હતું. તેઓ અ ખુલ્લા મેદાનમાં રમતા. મિત્રો સાથે સમય પસાર કર તા અને કુદરતી અ નજીક રહેતા હતા. આજે મોટા ભાગ ના બાળકો મોબાઈલ ટીવી અને વિડીયો ગેમ્સમાં વ્યસ્ત રહે છે. પરિણામે તેની શારીરિક પ્રવૃતિ ઓછી થઈ ગઈ છે. પહેલા બાળકનું સ્વાસ્થ સારું રહેતું હતું અને તેના કુદરતી સાથે વધુ જોડાયેલા રહેતા હતા. ટેકનોલોજી વગરની દુનિયામાં લોકો કૃત્રિમનો મહત્વ સમજતા હતા. વૃક્ષો, નદીઓ તળાવો અને જંગલે પ્રત્યેક લોકો માં પ્રેમ અને આદર હતા. પર્યાવરણનું પ્રદુષણ ખુબ જ ઓછું હતું. હવા સ શુદધ હતી, અને પાણી સ્વચ્છ હતું. અનાજ અનાજના સમયમાં ઉદ્યોગ વાહનો અને વિવિધ મશીનો ના કારણે પ્રદુષણ વધારે અ વધારો થાય છે. જેના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ બંને પર ખબ ખરાબ અસર પડી રહી છે. જૂના સમયમાં જીવનની ગતિ ધીમી હતી. પરંતુ તેમાં શાંતિ અને સન તોસ હતો. લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેતા છતાં પરિવાર અને સમાજ માટે સમય કાઢતા અ કાઢતા હતા આજે લોકો ટેકનોલોજીના કારણે ખુબ જ વ્યસ્ત બની ગયા છે. સમય બચાવવા માટ ટેમ બ બના અ બનાવવામાં આવેલા સાધનો હોવા છતાં લોકો પાસે સમય નથી. અછત અનુભવાય છે. માનસિક તનાવ ચિંતા અને એકલા એકલતા જેવી સમસ્ ઓમાં વધારો થાય છે શિક્ષણ શિક્ષણ ના ક્ષેત્રમાં પણ પહે પહેલા વિદ્યાર્થીઓ પુસ્તક વાંચતા અ શિક્ષકો નું માર્ગદર્શન લેતા અને જ્ઞાન મેળવવા માટે મહેનત કરતા હતા આજે ઇન્ટરનેટ દ્વારા માહિતી સરળતા થી મળી જાય છે પરંતુ વાચ વાંચની આદત ઓછી થઈ અ રહી છે ઘણા વિદ્યાર્થી વિધાઓ માત્ર મોબાઈલ અને કમ્પ્યુટર પર નિર્ભર બની રહ્યા છે જેના કારણે એકતા ગ્રત અને વિહાર વિચાર શક્તિ પર અસર પડે છે ટેકનોલોજીનો અ વગર સમયમાં લોકો મનોરંજન માટે લોક લોકગીત નાટકો મેળાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ક્રમમાં ભાગ લેતા હતા આ પ્રવૃતિ સમાજ ને એકતા સૂત્ર સૂત્રમાં બાંધતી હતી આ છે મનોરંજન અ મરો મનોરંજનના અનેક ડિજિટલ સાધનો ઉપલબ્ધ છે પરંતુ તે લોકો વચ્ચે અંતર પણ વધારી રહ્યા છે લોકો વાસ્તવિક જીવન કરતા વર્ચ્યુઅલ દુનિયામાં વધુ સમય પસાર અ કરવા લાગે છે. આજના એ ટેકનોલોજીની દુનિયાના બહુ ગહ ફાયદો પણ છે ને નુકસાન પણ છે. તમે કઈ કેય શકો છો કે પેલા ટેકનોલોજી ના દુનિયા પહેલા કેવી રીતે હતી. તમે મને કઈ માહિતી આપ હા.
હા ચા હા ચાલો આપણે આજે ટેકનોલો વગરની દુનિયા માટે જોઈએ ટેકનોલીક વગરની દુનિયા વધુ સુંદર હતી. આધુનિક યુગમાં ટેકનોલોજી આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. મોબાઈલ કોમ્પ્યુટર જેમ કે ઇન્ટરનેટ અને વિવિધ મશીનો વિના જીવન કલ્પના કરવી મુશ્કેલ છે છતાં પણ ઘણા લોકો માને છે કે ટેકનોલોજીક વગરની દુનિયા સુદ વધુ સુંદર શાંત તી પૂર્ણ અને આનંદમય હતી. ટેકનોલોજીક વગરની સમસ્યાઓ લોકો એકબીજાને નજદીક રહેતા હતા. પરિવારના સભ્યો સાથે બેસીને વાતો કરતા હતા. રમતો રમત અને ખુશીના પ પળો વે વહેચાતા હતા. સંબંધો પ્રેમ વિશ્વાસ અને લાગણી બધું જોવા મળતી હતી આજના સમયમાં લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા વ્યસ્ત હોવાથી એકબીજાને પૂરતા સમય આપતા આપી શકતા નથી તે સમયમાં સમયના બાળકો ખુલ્લા મેદાનમાં રમતા અને કુદરત સાથે જોડાયેલા રહે તા હતા. તે દોડનું કૂદવું અને વિવિધ પગર રાતા રમતા રમતા હતા. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું હતું. આજે ઘણા બાળકો મોબાઈલ અને વિડિયો ગેમમાં વધુ સમય પાસ કરે છે. જેના કારણે તેમની શારીરિક પ્રકૃતિ ઓછી થઈ ગઈ છે. ટેકનોલોજી વગરની દુનિયા પર્યાવરણ પણ વધુ સ્વસ્થ હતું હવા શુદ્ધ હતી. નદીઓ અને તળાવો સ્વચ્છ હતા અને પ્રદૂષણ ખૂબ ઓછું હતું લોકો કુદરત ને પ્રેમ કરતા હતા. અને વૃક્ષોને જતન કરતા હતા આજના સમયમાં ઉદ્યોગો અને વાહનો વર્તા ઉપયોગથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. જૂના સમયમાં લોકો જીવન સરળ હતું. અન તેઓ પોતાની જરૂરિયાતો મ મર્યાદાતતી રાખતા અને જે મળતું તેમાં સંતોષ માનતા હતા. આજે સુવિધાઓ વધી વધી છે પરંતુ તળાવ અને ચિંતા પણ વધી છે લોકો વધુ વ્યસ્ત બની ગયા છે. અને શાંતિથી જીવન જીવવાનું ભૂલી રહ્યા છે જો જોકે ટેકનોલોજી વગરની દુનિયા કેટલીક મુશ્કેલ ઓ પણ હતી સંદેશા વાહનો સાધનો ઓછા હતા તેથી દૂર રહેતા લોકો સાથે સંપર્ક કરવાઓ મુશ્કેલી હતો. આરોગ્યની આધુનિક સુવિધાઓને ઉપલબ્ધ ન હતી. અને મુસાફરીઓ પણ ઘણા સમય લાગ લાગતો હતો. શિક્ષક ઘણ અને માહિતી મેળવવા સાધન પણ મર્યાદા તી હતા. આજે ટેકનોલોજીને જીવનને સરળ અને સુવિધા સંભર બનાવ્યું છે. આરોગ્ય શિક્ષકને પરિવહન અને સચાર ક્ષેત્ર અશુદ્ધ વિકાસ થાય છે થયો છે. પરંતુ ટેકનોલોજીની ઉપયોગ મર્યાદિત અને સમજદારી પૂર્વક કરાવવી જરૂરી છે. નિશ્ચય કહી શકાય કે ટેકનોલોજી વગર ની દુનિયા તેની સરળતા, કુદરતી, શૌર્ય, માનવતા વગરની દુનિયા તેમની સરળતા કુદરતી શો શૌર્ય ત્ય માનવતા અને શાંતિ માટે વધુ સુંદર હતી જ જોકે ટેકનોલોજી જરૂરી છે પરંતુ આપણે જુના સમયના સારા મૂલ્યોને જાળવી રાખીને ટેકનોલોજીની યોગ્ય ઉપયોગ કર કરવો જોઈએ ત્યારે જે સાચા અર્થમાં સુખી અને સં સંતુલિત જીવન જીવો શકે છે.
હા તો તમે જે માહિતી મને આપી એ બહુ જ સારું કીધું કે ટેકનો ટેકનોલોજી વગર આપડી જ પહેલેની દુનિયા કેવી સુંદર હતી. તમ તમારું આટલું બધો સમય કાઢીને મારા માટે આટલું બધું નુ માહિતી મને એના માટે હું તમને આભાર માનું છું.
કે તમે પણ મને આભાર માનો છો?
હા તમે બી મારા માટે આટલા સમય કાઢીને આપ્યું એના માટે તમે બી તમારો આભાર માનું છું.
હમ્મ.